હલો
હલો
હલો વાચંદ્ર છે ને? હલો
યો છે ને તમને મારો અવાજ તમને સંભળાય છેને?
એ હા હા નમસ્કાર
નમસ્કાર
નમસ
આજે આપણેે ગુરુ ગુરુ વિષય ઉપર ગુરુ વિષય ઉપર વાત કરીએ
હા હા કેમ નહી
તો ગુરુ વિષય જે છે એ ગુરુના જીવનનું ખૂબ જ મહત્વ જે છે એ આપણા જીવનમાં હોય છે ગુરુજી છે એ માત્ર આપણને ભણાવતા નથી પણ જીવનની જીવવાની સાચી રીત પણ આપણને શીખવતા હોય છે બરાબર છે ને
હા ગુરુ ખાલી જ્ઞાન જ નથી આપતા પણ આપણે જીવનમાં કેમ જીવવું કેમ બધા સાથે વર્તવું એવા ઘણા સંસ્કારો ગુરુ પાસેથી પણ આપણને ઉપલબ્ધ થતા હોય છે.
અને માતા પિતા પછી ગુરુનું સ્થાન એ ખૂબ જ ઊંચું માનવામાં આવે છે. કારણ કે ગુરુ જે છે અજ્ઞાનનો અંધકાર જે છે એને દૂર દૂર કરી અને જ્ઞાનનો જે પ્રકાશ હોય છે એ આપણને આપતા હોય છે. એટલે ગુરુનું મહત્વ જે છે એ આપણા જીવનમાં ખૂબ જ ઊંચા સ્તર છે.
હા હા આપડે જો ભગવાન ને ભગવાન ખાલી માનતા હોય પણ એ ઈ બરાબર છે પણ ભગવાન ક્યાંય કોઈ નું કશું કરવા આવતું નથી પાપ પુણ્ય આપડે એમ કહીએ કે અહિયાં છે અહિયાં પરંતુ કશું જ ક્યાંય છે જ નહીં સ્વર્ગ છે નરક છે. કોણ જોઈને આવતું રહ્યું છે. પરંતુ અહિયાં જ છે જે ગુરુ પાસે આપણે શિષ્યને જે વ્યવસ્થિત વર્તન વ્યવહાર જે કરવું હોય તે કરવાનું હોય છે તે ત્યાં જ પાપ પુણ્ય થાય છે જેમ કે આપડા માતા માતા પિતા સાથે કેવો વ્યવહાર કરવો એજ સાચું છે.
એ જ પાપપુન્ય છે બાકી ક્યાંય પાપ પુન્ય ના ચોપડા લખાતા નથી. આપણા વિચારમાં તો એવું છે. પછી તો ઉપર વાળો જાણે.
સારા ગુરુમાં કયા ગુણ હોવા જોઈએ? તો કે ધીરાજ હોવી જોઈએ સરળ ભાષામાં સમજાવવાની આવક આવડતો હોવી જોઈએ. અને પ્રામાણિકતા અને વિદ્યાર્થી પ્રત્યેનું પ્રેમ આ બધી જ વસ્તુ જે છે. છે એ ગુરુના જીવનમાં હોવી જરૂરી છે. કેમ કે દરેક વિદ્યાર્થી ને સમાન નજરે જુઓ
મહત ભેદભાવ ન થાય એનું ગુરુએ હંમેશા ધ્યાન રાખ
હ હા અત્યારે તો આપડે એમ થઇ જાયત કે થોડા બે ટાઈમ થાય ત આપડે કેજી બીજામાં કરવાની ને પછી એક થી બાર બીજામાં કરવાનું ને દસ બીજામાં કરવાનુંને એવું થઈ ગયું એટલે આપ. ણે ગુરુ ધારણ કરવા બહુ ઓલું છે, પરંતુ પેલાના જમાનામાં જયારે એકલવ્ય અને એવા બધા ગુરુ હતા ઘણા બધા. રામ રામાયણ લયખી એ બધા જ ગુરુ હતા. ત્યારે તો એમ જ હતું કે, એક જ ગુરુ હોય અને એના શિષ્ય માટે એ ભગવાન રૂપ અને વરદાન રૂપ થતા. ગમે એવા ગુસ્સા વાળા હોય, તીવ્ર સ્વભાવ ના હોય તો પણ ગુરુ સામે એક શબ્દ ખોટું બોલે જે. ગયું હોય પણ શિષ્યને સાચું આવડતું હોય પરંતુ ગુરુ સામે ક્યારેય એ લોકો બોલતા નઈ ઉચા અવાજે. એટલી શિસ્ત હતી એટ ત્યારથી જ ચાલુ આવે છે. કે ગમે તે એવું થાય પણ ગુરુને વંદન કરવા. એવું નથી બધા જ ગુણ સંપન્ન ગુરુમાં હોય છે. પરંતુ એનું માન જાળવવું એ આપણા શિષ્યની ફરજ છે.
ગુરુ જે છે, એ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું જ ભણાવતો નથી. પણ સા સારા સંસ્કાર પણ આપતો હોય છે. એટલે જ કહેવાય છે કે શિક્ષણ સાથે સંસ્કાર પણ જરૂરી છે. એટલે આજે શિક્ષણની ઘણી નવી પદ્ધતિઓ આવી ગઈ છે. છતાં પણ ગુરુનું મહત્વ જે છે એ ઓછું નથી થયું. કાર કારણ કે ગુરુની ખૂબ જ જરૂર જે છે એ પડે છે. શિક્ષણ તો બધા બધા જ આપી દે છે. પણ સંસ્કાર જે છે એ કોઈ આપતું નથી હોતું. એટલે ગુરુની જે છે એ ખૂબ જ જરૂરિયાત હોય છે.
બરાબર છે કીધું છે. અને જયારે સપ્ટેમ્બ પાંચમો મહિનો આવે ત્યારે આપણે પાંચ તારીખે આપડે એ શિક્ષક દિનની ઉજવણી કરતા હોયએ છીએ. ત્યારે ઘણા સમજુ વિધાર્થી કે હો એવું. એવું પણ વિચારતા હોય છે. પોતાના માત પિતાને પણ પ્રથમ ગુરુ માનતા હોય છે. અને એ પણ સાચું છે. પણ જો એનામાં સંસ્કાર હોય તો અને
અને તેલ તે દિવસે એ લોકો ગુરુની ફરજ પોતે બજાવતા હોય છે. અને આ તહેવારોની ઉજવણી કરતા હોય છે. ત્યારથી જ આપડા બાળકો માં થોડો થોડો ખ્યાલ આવે. કે ગુરુ અને શિષ્ય નો શું ભાવ છે એ.
હા અને આપણા ઇતિહાસમાં પણ ઘણા મહાન ગુરુ થઈ ગયા છે. જેમણે પોતાના શિષ્યોને જ્ઞાન શિસ્ત અને આત્મવિશ્વાસમાં. વધારો આપ્યો છે અને ગુરુ અને વિદ્યાર્થી વચ્ચે વિશ્વાસ હોવો. એ ખૂબ જ જરૂરી છે કેમકે લોકો જ્યાં વિશ્વાસ હોય. ત્યાં જ શીખવાની પ્રય પ્રક્રિયા જે છે એ વધારે સારી બને છે. તમને શું લાગે છે કે વિદ્યાર્થીની પણ કેટલીક જવાબદારીઓ હોય. છે ને ગુરુ પ્રત્યે.
હા હા. વિદ્યાર્થીઓ પણ પેલા જમાના માં એક વાર એવું પેલા હતું. ત્યારે તો એક શિષ્ય મને નામ એનું નથી આવડતું. પણ એણે એના ગુરુને. કે માગો અ આપડે જે અભ્યાસ પૂરો થાય ત્યારે અત્યારે કોઈ એવી લાંચ નથી લેતા. તો લાંચ લેતા પકડાય જાય. તો પણ દંડ ભરવો પડે છે પરંતુ પેલાના જમાનામાં એવું હતું. કે જ્ઞાન આપે તો એ ગુરુને છેલ્લે શિષ્ય. દક્ષિણા આપવી પડતી હોય છે, અને એ દક્ષિણા રૂપે ગુરુને કીધું. કે મારી પાસે અત્યારે કઈ છે, નહી પણ દક્ષિણા રૂપે હું તમને કઈક આપવા જ માગુ છું. અને ત્યારે. એને એક લવ્ય જ લગભગ છે, એને અંગુઠ ઠા નું દાન કરી આપ્યું હતું. કે અંગુઠા વગર આપડે બધી જ પ્રક્રિયા સરળ થતી નથી. કારણ કે અમુક પ્રક્રિયા અંગુઠા વગર થતી જ નથી. પરંતુ તોય એણે એના શરીરના અંગનું દાન કરી આપ્યું હતું.
હા તમારી વાત પણ સાચી છે કે જ્યાં વિશ્વાસ હોય. એ પણ ખૂબ જ સારો છે શ શિષ્ય અને ગુરુ વચ્ચે. ચેનો એટલે ગુરુનો આદર કરવો જોઈએ. એ જે કે એ ધ્યાનથી સાંભળવું જોઈએ. સમયસર અભ્યાસ કરવો જોઈએ અને પ્રશ્ન. પૂછવામાં સંકોચ ન રાખવો જોઈએ. પ્રશ્ન પૂછવાથી જ સમજ આપડી વધારે મજબૂત બનતી હોય છે. એટલે સારો વિદ્યાર્થી પણ ગુરુ માટે ગૌરવની વાત છે એટલે. આપણા મનમાં જે કાંઈ પણ પ્રશ્ન હોય એ ગુરુને પૂછવો જોઈએ. જેના કારણે આપણી સમસ્યાનું સમાધાન આવી શકે.
હા હા આપડા પ્રશ્નો પૂછવા જ જોઈએ. તો જ ગુરુ ને મજા આવે એને એમ એ થાય કે મેં જ્ઞાન આપ્યું એમાંથી મને. એને જેટલું મેળવું છે, એમાંથી એક પ્રશ્ન આપડે ના પૂછીએ ત્યારે એને એમ થાય કે હું. કઈક અધુરું રહી ગયું હ શું. કે મારે એ લોકો એ એક પણ પ્રશ્ન ના પૂયછો આપણને એમ થાય કે ના ના. ગુરુ સર્વગુણ સંપન્ન છે. અત્યારે કોઈ પણ વ્યક્તિ સર્વગુણ સંપન્ન હોતી નથી. એને પણ આશા હોય છે કે મારું આ કાબિલિયત ને જે રજૂ. કયરી છે એ. એ વિશે એને પ્રશ્ન પૂછે તો ત્યારે એને એમ થાય કે આ હા. બધું. હ સારું કરું છું એમ હા અને એ પ્રશ્ન નો જવાબ. ઘણીવાર આવડતું હોય ભાઈ એવું નથી છે કે ના આવડતો હોઈ. અને આપતા હોય છે આવી રીતના. ગુરુ અને શિષ્ય નો સંબંધ જળવાઈ રહેતો હોય છે.
ગુરુ જે છે, એ ક્યારેક કડક પણ હોય છે, એટલે વિદ્યા થીઓ ભવિષ્ય માટે જ એમના ગુરુ માનતા હોઈએ છે. પણ ગુરુ કળમ હોય તો એ ક્યારેક ખીજા મોટા ના હોય એ હંમેશા એવો જ પ્રયત્ન કરતા હોય એમ હોય કે મારા શિષ્યને આ કેટલું વધારે જ્ઞાન મળે આવડે એટલા માટે જો શિષ્ય મહેનત અને નિયમિતતા એ જીવનમાં સફળતા અપાવે છે અને શિસ્ત શિસ્ત વગર શિક્ષણ પણ અધૂરું લાગે છે એટલે કે ક્યારેય આપણે ગુરુનો જે છે, અનાદર ના કરવો જોઈએ હંમેશા માટે જે છે. ગુરુનો આદર કરવો જોઈએ અને એમની દરેક વાતો નું જે છે, એ પાલન કરવું જોઈએ.
હા હા. ક્યારે ગમે તેટલું ખોટું હોય કે ગમે તે થતું હોય ખોટું તો જોકે કઈ નઈ પરંતુ બધા જ સંપૂર્ણ ન થતા ત્યારે પણ ગુરુની સામે ક્યારેય ન થવુ જોઈએ અને કોઈ દિવસ ગુરુને તોડી પણ ન લેવા જોઈએ અને એનું અપમાન પણ ન કરવા કરવું જોઈએ અને એને શાંતિપૂર્ણ આપણેે પ્રશ્ન કરવો જોઈએ અને શાંતિપૂર્ણ એને પણ જવાબ આપવો જોઈએ આવી રીતના બનેનું સંતુલન ધારે તો તમે ગમે એટલા ગુરુ આવતા જાય આપડે જેટલા વિષય બદલતા જઈએ એમ અત્યાર તો ટાસ્ક વાર થઈ ગયા છે એટલે આપણને કોઈ પણ પ્રોબ્લેમ થતો નથી બધા જ ગુરુ સાથે અને બધા જ પ્રોફેસરો સાથે આપણે હળી મળીને રહી શકીએ છીએ અને સ્કૂલ ના બધા જ આનંદો આપણે મેળવી શકતા હોય છે
શિક્ષક જે શિક્ષણ જે છે એ જીવનમાં ક્યારેય પૂરું જ થતું નથી જીવનભર આપણે કઈક ને કંઈક નવું શીખતા રહીએ છીએ તો આજે આપણે ઘણી વાત કરી લીધી ગુરુ ઉપર તો ફરી મળીશું કોઈ નવા ટોપિક સાથે આભાર
આભાર મને પણ ગુરુ